હલો બસ મજામાં મજામાં
હા કેવું ચાલે તમને કઈમિઆ હા એસી ચાલુ કરીને બેઠા તા બાર તાપ જ કેટલું તાપમાન જ કેટલું વધી ગયું હત અત્યારે રાતે પણ એટલી બધી ગરમી લાગતી હોય છે ને
હા બહુ જ કર્મી છે અત્યારે તો
હા
જનરલી અત્યારના સમયે તો વરસાદ ચાલુ થઇ જવો જોઈએ હજુ વરસાદ પણ નથી આઈ રહ્યો
હા સાચી વાત છે
એટલે આ ગરમી જ એટલી વધી ગઈ છે ને મેઈન સમસ્યા જ આખી વૈશ્વિક સમસ્યા જે છે ગ્લોબલ વોર્મિંગની આજે તાપમાન દિવસે દિવસે વધે છે એની સમસ્યા. મે એમ કીધું ને ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગની વ્યાખ્યા ના તો ના કેવાય તમારે એક શબ્દમાં કહી શકાય કે વૈશ્વિક તાપમાનમાં વધારો એમ
હમ
જે ગ્લોબલ વોર્મિંગ કહીએ છે એને વૈશ્વિક તાપમાનમાં વધારો
બરાબર છે.
એટલે અત્યારે પૃથ્વી પર એટલી ગરમી પડે છે. દિવસે દિવસે
હમ્મ અને ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ આપણે વાતાવરણમાં જે રહેલો ગ્રીન હાઉસ વાયું છે ને જેમ કે કાર્બન ડાયોક્સાઈડ છે મિથેન છે અને નાઈટ્રસ ઓક્સાાઈડ છે એનું વધતું પ્રમાણ છે અને આવાયું પાછા સૂર્યની ગરમીને પૃથ્વી પર જ રોકી રાખતા હોય છે જેને કારણે તાપમાન છે ને જેમાં વધારો થતો હોય છે
સાચી વાત કીધી છે તમે
હા
એટલે પ્રકૃતિ એ આપણને કેટલું બધું આપેલું છે નદીઓ પર્વત તો જંગલો હવા પણ આપણે માનવી તારી કેટલા અંધાધૂંધ મતલબ એટલા સ્વાથી થઇ ગયા છે ને કે આ બધુંને આપણે વેડફી રહ્યા છે. એના કારણે આ બધું થાય છે.
હા અને આ સમસ્યા ના તો આપણેે આમ ઘણા કારણો હોય, શકીએ જેમ કે આજકાલ. વૃક્ષો નું સતત કાપકામ ચાલી રહ્યું છે પછી કોલસો છે, અને પેટ્રોલિયમ છે, જે આ જીવાશમ ઈંધણનો, વધતો ઉપયોગ પછી ઔદ્યોગો માંથી નીકળતો પેલો ધુમાડો ચીમની, માંથી નીકળે એ પછી, વાહનોનું વધતું પ્રદુષણ અને જંગલોનો નાશ એ પણ એક મુખ્ય કારણ છે. પછી વધતી વસ્તી અને અતિશય, વપરાશ પણ આ સમસ્યાને આમ વધુ ગંભીર બનાવતા હોય છે.
હા, એજ ને કારણ તો ઘણા બધા છે.
હા
પણ આપડણે કહીએ, ને કે ગ્લોબલ વોર્મિંગ. એમાં કેવું થાય છે, કે ઓઝોન વાળુંનું સ્તર ઘટતું જાય છે, અને ડાયરેક્ટ સૂર્યના હવ, પૃથ્વી પર આવે છે એવું થઇ જાય છે. ઓચન વાય શુ, કરે એ એ ડાયરેક્ટ આવતા કિરણ ટોકે પણ એ એજ ના હોય, એટલે ડાયરેક્ટ પૃથ્વી ફજ, એક કિરણો આવે એટલે સૌથી વધારે ગરમી પકડે
હા, અને ગ્લોબલ વોર્મિંગ ની અસર છે. એ આપણા દેશમાં જ નહી, પણ સમગ્ર વિશ્વ ઉપર આમ જોવા મળી રહી છે.
હા, વૈશ્વિક સમસ્યા છે.
હા આપડ ગ્લેશિયર છે, એ પીગળી રહ્યું છે. એના કારણે આમ દરિયાનું સ્તર છે વધી રહ્યું છે. પછી ગરમીની લહેરો છે, એ ઘણી તીવ્ર બની ગઈ છે. અને વરસાદની પદ્ધતિમાં પણ ઘણો ફેરફાર થઈ ગયો છે.
સાચી વાત છે, પણ જો આપડે વિચારવા જઈએ ને તો જો આ ના હોત, ને તો આપડી પૃથ્વી એકદમ બરફ જેવી ઠંડી હોત.
હા
કારણ કે, આ મુશ્કેલીની શરૂઆત જ માનવ પ્રવૃત્તિઓને કારણે જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સ વૃકસો નું પ્રમાણ વધે છે એને ને લિધેજ થાય છે
હા
આપડે માનવી ની વૃત્તિ કેવી છે કે જે કુદરતે આપ્યું છે ને એ સ્વીકારવા તૈયાર નહી થતા એમને દોડડા પણ કરીને ઉમેરવા જાય છે ને ત્યાં બધું બગડી જાય છે
હા એ તો વાત સાચી ઘણી સાચી કીધી તમે
અને જો આપડે કુદરત ને છંછેડવા જઈએ તો પછી આપડે પથારી ફેરવી નાખે
હા, કેમ કે કુદરત તો શાંત ના રે
એજ છેને.
હા, અને વૃક્ષો કાપો ને તો પછી બીજી પણ સમસ્યા આવતી હોય છે. કે દુષ્કાળ અને પૂર જેવી કુદરતી આફતો પછી વધી જતી હોય, છે.
હા, એ તો તમે સાચી વાત કીધી
હા, અને પછી એની અસર છેને, આમ કૃષિ છે. પાણી ના સ્ત્રોતો છે વન્યજીવ છે, અને માનવ સ્વાસ્થ્ય પર પણ પડી ગહી હોય પ છે
હા હવે, ગરમી ડાયરેક્ટ જ પડે એટલે એના લીધે શું શરીરમાં ડીહાઈડ્રેશન થઈ જાય
હમ મ
જી એના જે શરીર માં ગરમી નીકળે એ બધું થઈ જાય એટલે શું બાહ્ય સ્તર પણ દેખાય શરીર માં આંતરિક અસર પણ દેખાય પછી લુ લાગે
હા
અમે વચ્ચે જાયું તું ગરમી એટ એટલી બધી વધી ગઈ હતી ને કમાન્ડો જે સ્ટ્રોંગ કમાન્ડો હોય ને એ પડી ગયા તા
હા એટલે તાપમાન જ દિવસેને દિવસ એ કેટલું વધી રહ્યું છે ને અને આપડે જોઈએ ને તો આવું આજે પ્રોબ્લેમ છે સમસ્યા એનો આપણેે આમ ઉકેલ શકીએ છીએ જો આપણેે આમ સાથે મળીને જો પ્રયત્ન કરીએ તો આપણે ગ્લોબલ વોર્મિંગને ઘણું ઘટાડી શકીએ છીએ વધુમાં વધુ આપણેે આમ વૃક્ષો વાવા જોઈએ પ્લાસ્ટિક નો ઉપયોગ આમ ઘણો જ ઓછો કરી દેવો જોઈએ અને બને એટલું આમ જાહેર પરિવહન અથવા સાયકલ નો ઉપયોગ વધારવો જોઈએ
હા તમે એકદમ સાચી વાત કીધી તમે જે કીધી ને એમ રો વૃક્ષોની વાત કીધી કે એનું આપડે જેમ ઓક્સિજન જીવવા માટે જરૂરી છે ને એ આ સમસ્યા માંથી બહાર નીકળવા માટે ઓક્સિજન કહી શકાય વૃક્ષો છે. તો વૃક્ષ જેટલું વધારીએ એટલું આમાંથી બહાર નીકળી શકીએ.
હા.
એટલે વૃક્ષો વધારે વાવવા જોઈએ
હા. અને વિદ્યાર્થીઓ તરીકે પણ આપણે આપણા પર્યાવરણ પ્રત્યે આમ જવાબદાર નાગરિક બનવું જોઈએ, કેમ કે શાળા અને કોલેજોમાં વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ જાગૃતિ જેવા કાર્યક્રમમાં પણ ભાગ લેવો જોઈએ. નાની નાની દીકરીઓને પણ કેવું જોઈએ કે હલો
હા, હા, હા, સાંભળું છું, સાંભળું છું.
હા, એટલે નાની નાની આમ સારી આદતો પણ આપણે મોટો બદલાવ લાવી શકતી હોય છે.
હા, એ તો તમામે સાચી જ વાત ક હતી. અને આ પર્યાવરણ બગાડવામાં એક જે મેન કારણ છે, તમે પ્લાસ્ટિક ન કીધું એ પ્લાસ્ટિક પણ અંદર આવીઈ જાય છે. કારણ કે અત્યારે તો બધી વસ્તુ પ્લાસ્ટિકની થઈ ગઈ છે. નાની કોથળી થી માને બધી જ વસ્તુ
હા અને પ્લાસ્ટિક તો કેવું સસ્તું
સરળથી મળી રહે એવું અને આમ હલકું હોય છે ને એના કારણે આમ ઘણા બધા લોકો એનો ઉપયોગ કરતા થઈ ગયા છે
હા, પણ જેટલું સરળ વાપરવામાં લાગે છે ને એને જ શું કેવાય એ જલ્દી જમીનમાં ભળ નથી શકતો એમ એજબમાં કેટલાય વર્ષો સુધી એમના એમાં પડી રે
હા એના કારણે આપણેે આમ જમીનનું પ્રદુષણ પણ આમ વધતું જાય છે
હા
અને ગ્લોબલ વોર્મિંગ માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર માનવ જાતની જવાબદારી છે જો આપણેે જ આવી રીતે આમ પર્યાવરણની સુરક્ષા રક્ષા માટે પગલા લઈશું તો જ આપડી આવનારી પેઢી છે, એને સ્વચ્છ અને સુરક્ષિત પૃથ્વી આપી શકીશું.
એ તો સાચી જ વાત છે.
હા.
પછી જેમ કારણો તો કારણ તો ઘણું બધું કારણો આવે છે પણ એમાં એક એસી આવે છે.
હા
કારણ કે એસી જેટલી અંદર ઠંડી આપે છે, એટલી જ ગરમ હવા બાર શકે છે. પછી સીએફસી વાયુ મે ના બને ત કારણે ઓજોન મેં જે તમને ઓજોન પડની વાત કરીને એમાં વધારે નુકસાન થાય છે.
હા એ તો વાત સાચી છે
એની અસરો તો આપડે અત્યારે તો જોઈ જ શકીએ છીએ
હા એટલે આમ કઈ શ કે વૃક્ષો બચાવો ને પૃથ્વી બચાવો
હા
હા અને આજે આમ પ્રકૃતિ નું રક્ષણ કરીશું તો આપણે આપણી આવતી કલનું જીવન પણ આપણે સુરક્ષિત કરી શકીશું
હા અત્યારે ગરમી જેટલી પડે છે ને કે એ ગરમી ના કારણે આપડે ગ્લેશિયર્સ કહીએ ને એ પીગળવા મળડ્યા છે જે હિમાલય ધ્રુપ્રદેશ છે. એ લોકો ત્યાં બરફ છે, ને એ પીગળી રહ્યો છે, ઝડપથી એના કારણે શું થાય કે દરિયાની પટી ઊચી આવે એટલે એમાં જે મોટા શહેરો છે મુંબઈ ન્યુયોર્ક લંડન. દરિયાકાંઠે અને આ શહેરો જ
હા,
ભવિષ્યમા, ત્યાં પૂર આવીઈને પાણીમાં ડૂબી જવાની શક્યતા વધારે છે.
હા, એ તો વાત સાચી છે. તમારી અને આજકાલ, તો કેવુ કે પર્યાવરણને પ્રત્યે આપણેે આમ જવાબદાર બની તો શાળા કોલેજોમાં પણ આ વૃક્ષારોપણ છે, સ્વચ્છતા અભિયાન છે. અને પર્યાવરણ જાગૃતિ ના કાર્યક્રમોમાં પણ આ ભાગ લેવો જોઈએ.
સાચી વાત છે.
હા, ઘણી ખરી કોલેજોમા આપણેે આ ઉજવવામાં પણ આવતું હોય વૃક્ષારોપણ દિવસ
હા એ ઘણા બધા કાર્યક્રમો કરતા હોય છે સરકાર
હા એ તો સાચી વાત છે. બ હા સારું, સારું
સારું સારું તમે મૂકું ફોન હા અત્યારે.
હા.
કોણ મુૂકું મેં અત્યારે
હા હા હા હા, તમે પણ તમે પણ
ત ગરમીમાં પાણી છે લીંબુ શરબત છે બધું પીતા રજો
હા તમે પણ
પાકો પાકો
સારું, સારું
હા, મુકો ફોન
હા